બસ બસ એક એકદમ મજામાં તમે કેમ છો તબિયત પાણી બધી સારી
બસ સરસ જો મેં હમણાં મોડ્યુલ મોડ્યુલર કિચન આવ્યા છે ને તો ઈ મે રસ રસોડામાં રસોડું જે બનાવું તું મારે તો મોડ્યુલર કિચન જ બનાવડાવી દી તું મેં
અરે સરસ સરસ બહુ જ સરસ હમણાં તો બઉુ અલગ અલગ પ્રકારના અને બહુ જ સારી કવાલીટી ના અને અલગ અલગ આપણે કહી ને કે બવજ એકમ કોમ્પેક્ટ ટાઈપના બી હવે તો બવ રીસને બધામાં જોયા છે અને મારી એક બાજુવાળી છે ને એને પણ એવું બનાવ્યું હતું તો એ પણ બહુ સરસ હતું તો તમે શું આમ બનાવડાવ્યું કે આમ રેડી મળે છે મને લાગે છે હવે
હા રેડીમેડ જ હોય આ મોડ્યુલર કિચન એટલે શું હોય કે એ લોકો આપણા ર નું માપ લઈ જાય લઈ જાય પછી આપને પૂછે ભ તમને કેવા ડ્રોવર જોુવે છે કઈ રીતના તમને ડ્રોવર ઈ રીતના કરી ને પછી તમને આપી દે અસાઇન કરી એટલે બધું કરીને પછી તમને ઈ અ કરી દે તો મારે એવી રીતનું જ થવું છે કે મારે જે મોડ્યુલરનું કિચન હતું તો મારે તો માપ લઈ ગયા પછી મેં કીધું ભાઈ મને આવી રીતે થાળી વાટકી માટે આપડે આ રીતના બધ સિસ્ટમમાં ડોર જોએ છે ખાના આટલા જોવે છે બધું લઈ ગયા કલર બલર પસંદ કરી દીધો અને પછી બેસાડીને જતા રહ્યા એટલે આપ ઘર માં છે ને કાટકુટ કાટકુટ ઓ અવાજ મથામણ નહી
બરાબર એકદમ સારી વાત છે એટલે એ બહુ સારું છે મને એમ કે બનાવડાવે પણ છે અને ત્યાં બી ત્યાં અને ત્યાં કરવુ એ તો બ જ મુશ્કેલી ભર્યું કામ છે કારણ કે આપણા ડેલી રૂ ટીનમાં જ એટલા બધા સમયની આમ કહીએ ને કે ખપત હોય છે કે આ બધા એસ્ટ્રા કામ માટે તો આપણે પોસિબિલિટી જ ના હોય કે ક વિચારવા જેવું થઈ શકે એમાં પણ બાળકો નાના હોય કે સ્કૂલે જતા હોય કે કોલેજ જતા હોય પણ એ લોકોના બી પોત પોતાના ટાઈમ ટેબલ સંભાળવા એટલે આજલ ને બ જ આમ આપડે કહીએ કે દિવસ રાત એક કરીએ ને ત્યારે માન માન આપ સમય પૂરો થાય છે આપણા માટે એવું મને લાગે છે તો બાકી તમને આમ બાકી બધું સેટલમેન્ટ થઈ ગયું તમારા ઘરનું
હા બસ જો થઈ ગયો હવે શું રે આજે હું એટલે આમ એક્ચ્યુઅલી હતું કે મારા સાથે કે આજે શૂઝ રેક નું તમે ના લાવો એમ આપડે બધું થોડુંક બધું સારી વસ્તુને તો વોશિંગ મશીન આવી જશે ઈ ઇન્સ્ટોલ થઈ જશે ટીવી પી થઈ જશે અને પછી આ અમે લોકો છે ને છોકરાઓ ના કબાડ બી એટલે અમે જે ઘરમાં હણાં ચૂકે ને તો એ લોકો ના છે ને કબાટ બધા જૂના હતા એ પી અલજ હતા મોડ્યુલર જ પણ ન નતા ગમતા તો મેં તો. રેડીમેડ પર આખા કબાટ પોલ્રોફ જ બનાવ લઈ આવી હું બહુ મજા આવે છોકરાને પોતાની પસંદગીના પોતાના કલર ના અને પછી અમે જયારે કલર કરાવતા હતાા ને એ લોકો ત્યારે કહી દીધું તું કે તમે જેમ છો છોકરાઓને પસંદ નો જ કલર કરાવજો તમે કરાવો છો ને કરાવો છો એવી રીતે તમે એવી રીતનું જ કરાવ તો એ લોકોને શું છોકરાઓ છે મારે તમને ખબર છે કે જોડકા છે પાછા અછા તો એકને અ ગ્રીન કલર ગમે પેસ્ટલ ને એકને બ્લુ કલર ગમે ત એક બંને કરી દો વોલમાં ગ્રીન ને એક વોલમાં બ્લુ કરી દો તો એ રીતના કલર કરાવી દીધો છે હ અને પંખામાં પાછા આ લોકોુને કેવું પડે અં હોય ને એની અંદર ઓ સ્ટીકરે છિટકાવી દીધા કાલ રાતના હરખ પડુડા બનીને કે કે નહી નહી અમે લોકો કાલે અહિયાં રોકાવા ને આજ કુંભ મૂક્યો એટલે તોમ કે અમે તો પંખામાં રેડિયમ વાળા સ્ટીકર આવે ને એ લોકો ના સ્ટાર વાળા ને એવા બધા સ્ટીકરે એ ચોંટાડી દીધા પછી એ લોકો ના એવેન્જર્સ લઈ આવ્યા બન્ને પોત પોતાના અને કબાટ મેં એ ઉપર ચૂંટાડી દીધા કે કે આ તારું વોર્ડ્રોબ તને ખબર પડે ને આ માંરું એડવેન્ચર એટલે મને ખબર પડ પડે
અરે વાહ સરસ સરસ છોકરાઓ તો છે જ એકદમ આપણે કહીયએ ને કે છોકરા તમારા તો મને મ ખ્યાલ છે કે જોડકા છે એટલે એક બીજા ના સાથ એ લોકોને બહ સારું પડતું હસે કારણ કે આમ નાના મોટા ભાઈ બહેન હોય કે એક સરખા ઉંમર ના હોય એ ભાઈ બહેન સાથે રેવાની મજા અને આપડણે કહીએ ને કે અ એ આપણું બાળપણ આપણને એમને જોઈને યાદ આવી જાય એટલે ઇતો સાચી જ વાત છે ને આ બધી જે તમે કીધી વસ્તુઓ કે અહિયાં લગાડી દીધું ને ચીપકારી દીધુંને બધું એટલે ઇ લોકોની તો એક્સાઈટમેન્ટ જ જુદી હોય છે નવું ઘર લેવાની એક્સાઈટમેન્ટ આમ બાળકોને છે ને ખૂબ હોય છે અને આજકાલ બાળકોને પોતાની મ રજી થી પસંદ કરેલી વસ્તુઓ એને એ બધું છે બોઉ ગમે છે અને આમ કહીએ ને તો સાચી વાત છે ને સારી જ વાત છે કારણ કે આપણા સમયે શું એટલી બધી હજી અ મોર્ડર્ન ફેસિલિટીઝ કે એટલું બધું નહોતું આપણે તો આમ શું ઘરનું બધું એક સાથે લે તા ને એક સાથે આપી દેતા ને આમ દેશમાં રહેેતા હોઈએ કે મુંબઈમાં રહેેતા હોઈએ ત્યારે આપણે એટલું બધી સુવિધાઓ નહોતી પણ હવે જયારે છે તો બાળકોને નવી નવી રીતે કે આપડણે કહીએ ને કે આર્ટિસ્ટિક રીતે લોકોને ઘર સજાવાની અને આવી બધી બહ આમ મજા આવે છે તો આપણેે પણ એમને તક આપી તો બહુ સારું લાગે આપણને એ લોકો પણ રાજી હોય ને આપણને બી મજા આવે તો એ લોકોને જોઈને આપણે પણ ખુશ થઈએ તો સારું ઇ તમને એટલા બધા તો આવે બધું હવે એટલા મોટા થઈ ગયા છે કે એમને શું જોઈએ છે એ બધું પસંદ કરવું ને એ બધું ડિસાઈડ કરી શકે
હ હવે ત્યાં આગળ સ્ટડી ટેબલ એક બનાવવાનું છે મારે એટલે એ લોકોને શું છે ઓટલા પર એક એવી રીતનું ઊંચો કરીને રાખ છે કે ત્યાં આગળ ભણી શકે એવી રીતે હવે મારે એક બીજાને શું છે કે ભાઈ સ્ટડી ટેબલ વગર એને ફાવે નહી એવી રીતે ક્યા તો મેં કીધું કે આ જે બધું બુક કરાવ છે ને તો સ્ટડી ટેબલે હ બુક કરાવી દઈશું ફોલ્ડંગ મેં હમણાં જોયું ને સ્ટડી ટેબલ ઓ હો એટલા મસ્ત લાગે ને આમ શું હોય એની અંદર તમે બુક ભી મૂકી શકો આમ કપાટ જેવું હોય તમેં બુક મૂકી દીધી અને પછી છે ને આમ સ્લાઈડ પડે અ એનું જે કબાટ ન જે દરવાજો હોય ને એ નીચે આમ ઢળી પડે એવી રીતે અને તમારું સ્ટડી ટેબલ ભની જાય એટલે તમારે ભણતી વખતેઈ બુક લેવી છે સામેથી તો દેખાય પાંચ પાંચ બ બંધ બી કરી શકો તો મને એ બહુ જ ગમ્યું તો એ લોકો ને એક બોલ છે ને ત્યાં ખાલી જગ્યા છે એટલે મને એવું લાગે છે કે ત્યાં સુધીમાં એક જણનું તો સ્ટડી ટેબલ આવી જશે એટલે એ લોકોની પુસ્તકો એ બધી આવી જાય ચોપડા ચોપડી અને એ લોકોની તર ને બધું જ એમાં આવી જાય એટલું આમ કે ને આપણે જેટલી હાઈટ જોઈ એ પ્રમાણે મળી જાય આપ બને તો મેં એક જગ્યાએ જોયું છે અહં કોમ્પેક નું કોમ્પેક અને ટુ ઇન વન કામ થઈ જાય આપડું
બરાબર છે ને છોકરાઓ પણ રાજી એટલે મેન તો ઈ જોય લોકોને આટલી બધી બુક્સ બેગ્સ ને એ બધુ મટેરીઅલ એ લોકોનું સ્કૂલ સ્ટડી મટીરિયલ ને બધું મુકવું બી આજકાલ આપડે આમ નોર્મલ કબાટ કરીએ તો અડધું તો એ લોકોનું એમાં જ ભરાઈ જતું હોય એમાં પાછું આપણે એમના કપડાં બી રાખીએ તો બિચારાઓ માટે થોડી મુશ્કેલી થઈ પડે જ્યારે એમને અર્જન્ટલી કઇ જોઈતું હોય તો એના કરતા આમ એક અલગ સ્ટડી ટેબલ હોય આ ત્યા બધુ સ્ટડી મટેરીઅલ બેગ્સ બધું રે તું હોય અને આમ આપડે બીજું બધું અલગથી હોય તો બોવ સારું કહેવાય તો સારું તમારે એટલે આમ બીજી બધી તો બેઝિક ચીજોની જરૂરતો તો હવે પૂરી થઈ ગઈ છે મતલબ હવે તમારે અહીંયા રેવા તો આવી જ ગયા એટલે આમ ઓલમોસ્ટ બીજી બધી પણ સગવડ તો કરી લીધી હશે તો આમ આ તમારે રાંધવા કરવાનુંને આજનું જ રાખો કે બીજે દિવસે બી કરો તમે
ના ના રાંધવાનું એટલે અમે છે ને લાપસી અત્યારના કરી નાખી એટલે આપડે સકન ની લાપસી ક રી તીથી હવે પછી છે ને બસ મારે કરિયાણું લાવીને બધું ભરવાનું છે એટલે મારું કિચનનું થઈ જશે એટલે ઈ એક કરી દઈશ અને બીજું શું હતું કે મારે આમા આજે બુધવાર ને એટલે અમારામાં એમ કે ભલે દિવસ સારજ આપડે કો મૂક્યો પણ કેને જુદા ના પડાય એવી રીતે તો પછી અમે લોકો ખાલી સુઈ શું પણ શિફ્ટિંગ આજે આમ નહી કર્યા એ અમે પછી કાલે શોિંગ નું બધું ચાલુ કરીશું એવી રીતે એટલે આમ જોવા જઈએ ને તો શનિ રવિ સુધીમાં તો બધું ઓલમોસ્ટ શિફ્ટ થઈ જઈશું એવી રીતે
બરાબર સારું છે
વી દેવાસે પરમ દિવસે મારા અ પછી કપડા ને બધું ગોઠ દેવા અને પછી ચોપડા ને બધું લઈ લઈસું એટલે ઈ ત્યાં સુધી શું છોકરાઓ ને બી ચાલે જો કપડા પેલા લઈ આવું ને તો પછી કિચન ચાલુ ની થયું મેં કેમ પેલા કિચન નું કરું પછી કપડા લાવું એટલે કાલ મારે બધું કિચન નું કરી દેવું છે અન પછી પરમ દિવસે કપડા ને બધું કરી દઈશ એટલે જો ને આજે બુધવાર થયો તો ગુરુ અને શુક્ર હા એટલે શનિ રવિ માં મારે ઓલમોસ્ટ ચાલુ થઈ જશે
અરે વા સરસ સરસ તો તમારે એક તો એક વાત ઈ સારી છે કે તમારે હમણાં શું ભણવા કરવાનું ને હમણાં સ્કૂલો ચાલુ જ થઈ છે એટલે તમને થોડી અગવડ નહીં પડે એ વાતમાં નહી તો શું પાછું પરીક્ષા ન ટાણું ને બ ધુ બસ આમ જલ્દી જલ્દી આવી જશે આવતા મહિને તો તા હમણાં તમે જલ્દી જલ્દી
પરીક્ષા હા અત્યાને દસ મ હોય ન એટલે અત્યારની પહેલા ટર્મ ની તો પરીક્ષા ચાલુ છે એટલે જ મેં થોડુંક વેટ કર્યું આજ વડી રજા છે લોકોની સ્કૂલ માં તો કાલે કાલે પેપર નથી પણ સ્કૂલ ચાલુ છે તો એ લોકો કે મમ્મી અમે જતા પછી પરમ દિવસે જોઈ શકો તો સારું તો એ લોકો બે દિવસ રજા છે સારું છે તો મને ઘણી બધી આમ જો જોવા જઈ એને તો ઘરે રેતા જ નથી પણ અ પછી એ લોકોને શનિવારે પતી પરીક્ષા પતે છે છેલ્લું પેપર શનિવારે છે પછી મેં દુસ્સાહાર પછી આપડે ત્યાંથી જ તલ પછી શું થઈ જાય અડધું ફરદું અડધું ફરદું થઈ જાય અને ધમાલ માં છે ને આપે એના પર ધ્યાન ન આપીએ ને છોકરા પર તો ઘણી વખત તમારે કાલ એવું બિચારી ને ક્લાસ હતા સાડા પાંચ ના અને હું સફાઈ માં લાગી પડી તી તો મને તો ધ્યાન જ ના રહ્યું છ વાગે મિસ નો ફોન આવ્યો કે હજી સુધી આ કરા મેં કીધું અરે બાપરે ભૂલી ગયું એટલે મેં કીધું કે આપડે પર પર સીફ્ટ થઈ જઈએ ને પછી તારા ચોપડાઓ આપડે અહીંથી ખસેડીશું ત્યાં સુધી તું અહીંયા યાથી ભણ ને અહિયાંથી જવાનું રાખ
બરાબર છે તમારી વાત એટલે એ લોકોનું પણ કઈ ડિસ્ટર્બ ન થવું જોઈએ તો આપડે પેલા જ ધ્યાન રાખવાનું છે કારણ કે ઘરનું તો બધું શું આપડે ચાલ્યા જ કરે આપડે આગળ પાછળ જેટલા હજી તમારો અઠવાડો બધું બધું સેટલમેન્ટ કરવામાં અને બધું રાખવામાં જગ્યા પર રાખવામાં એવી રીતે બધે બધા ભલે પોતે પોતાનું કામ કરશે પણ તો એ આપણે લાગે ને કે હવે અહીં નથી મૂકવું હવે આ વસ્તુ અહિયાયા મૂકવી છે અહિયાં વધુ સારી લાગે છે એમાં એ બદલ સદલ માં બી તમારા બે વાર દિવસ તો ચાલ્યા જાય અમારે બી એવું થયું હતું અમે બી જયારે શફિંગ કર્યું હતું ને તો બાળકો એ બધા આમ આવે સોફા પેલા આમ રાખો વળી એક દિવસ રહીને લાગ્યું નામ રાખીએ તો બારી ની હવા લાગીએ હવે આમ કરીએ એમ બે ત્રણ દિવસ તો અમારા એમાં જ બદલ સદલ માં બી ચાલ્યા ગયા ભલે બીજું બધું સેટલમેન્ટ થઈ ગયું પણ એમાં પણ ઘણો સમય લાગી ગયો તો સારું ચાલો અવે તમારા કાર્ય પતે બધું સરખી રીતે રેવા આવી જાવ પછી થોડું આરામથી મળીએ અવે
હા હા ચોક્કસ પછી ઘરે આવજો તમે આપડે મળવાનું રાખશું હ ને
હા હા સાચી વાત છે આવ જો